નમસ્તે કેમ છો?
નમસ્તે હું મજામાં છું તેમ કેમ છો?
હાલો. સારી છું આજે હું ઊમનામાં વ વિશે વિચાર રહી હતી એટ એટલે તમારી હાથે. આ વિષય પર વાત કરવાનું મન થયું.
બહુ સરસ વિષય છે આજકાલ લોકો કામ અને મોબાઈલ એટલા વ્યસ્ત થઈ જાય છે કે પરંતુ મહત્વ આપતા નથી.
હા સાચી વાત છે ઊંઘ આપણના માટે શા માટે આવેલી જરૂરી છે?
હું આપણા શરીર અને મન બને માટે ખૂબ જરી છે, જ્યારે આપણે સુધારે છે ત્યારે શરીર આરામ મળે છે અને મન પણ તાજું થઈ જાય છે.
એટલે સારી ઊંઘ લેવાથી આખો દિવસ રહે છે.
હા બિલકુલ ફૂરતી ઉધ લેવાથી શરીરમાં શક્તિ રહે છે અને કામ કરવામાં ઉત્સાહ રહે છે.
ને જો ઊંઘ ઓછી થાય તો શું થાય?
હું ઓછી થાય ત્યારે આગે ચીડચડ પણ આવે, અને કોઈ પણ કામના ધ્યાન કરવામાં મળશે પણ મુશ્કેલ પડે છે.
મેં પણ ઘણી વાર એવું અનુભવ અનુભવ્યું છે.
એ સ્વાભાવિક છે, પરંતુ ઊંઘ ન મળે તો મન અને શરીર બંને પણ ખરાબ અસર પડે છે.
બાળકો માટે ઊંઘ કેટલી મહત્વની છે?
બાળકો માટે તો ઊંઘ બહુ જ જરૂરી છે સારી ઊંઘથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે.
એટલે માતા પિતાએ બાળકોની ઊંઘ પર ખાસ ધ્યાન આપવાનું જોઈએ.
હા બાળકો સમસણ અને સમસ્યા જાગે તે ખૂબ જઈ ર છે.
આજકાલ બાળકો મોડી રાત સુધી મોબાઈલ ચલાવતા રહે છે.
હા અને એ તેમની ઊં માટે નુકસાનકારક છે મોબાઈલનો બહુ ઉપયોગ ઉવી ઉગવડતા ઘઠાવે છે.
તે દૂર રહેવું જોઈએ.
બિલકુલ સુવાનો આછોમા ઘળયો કલાક પહેલા મોબાઈલ બંધ કરી દેવો જોઈએ.
કલાક ઊઘ લેવી જોઈએ?
સામાન્ય રીતે મોટા લોકોને રાતની નવ કલાક નીંદ લેવી જોઈએ છે.
સારી ઊઘ માટે શું કરવું જોઈએ?
દરરોજ એક જ સમય સુવાની અને જાગવાની ટેવ પાવડી જોઈએ, પર પર ઉપરાંત સાથુલિક આહાર અને નિયમિત અક્ષર પણ જરૂરી છે.
કસરત થી ઊઘ સારી આવે છે.
હા નિયમિત અક્ષર કરવાથી, શરીર સ્વસ્થ અને એને બીક પણ સારી આવે છે.
વિદ્યાર્તીયો માટે ઊંઘ કેટલી મહત્વની છે?
મહત્વની સારી ઊંઘથી આદરશક્તિ વધે છે અને, અસમસ્યા ધ્યાન વધુ સારી રીતે કેન્દ્રિત થાય છે.
પણ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના દરમિયાન રાતભર જાગતા હોય છે.
એ સારી આદત નથી આરામ ક કરવા મન વધુ સારી રીતે સંભાયેશ કરી શકે છે.
કમ કરતા લોકો માટે પણ એટલી જ જરૂરી હશે?
સારી ઊંઘ લેવાથી કામના ધ્યાન રહે છે અને, કાર્યક્ષમતા વધે છે.
મારા મત પ્રમાણે સારી ઊંઘથી થી સૌથી મોટો ફાયદો શું છે?
મારા મત પરમાણુ સારી ઊંઘ આપથી સ્વસ્થ ખુશ અને, તંદુરસ્ત રાખે છે.
પણ એ
આપના બધાને એટલાક જ મહત્વપૂર્ણ આપવાનું જોઈએ એટલું, ખોરાક અને કતરની આપને સીચે, આ
સ્વસ્થ જીવન નો આધાર છે.
હા અને દરેક વ્યક્તિએ પોતાની ઊંઘની, આગળ જોઈ જોઈ છે.
માટે સારી ઊંઘ ખુબ જ જરૂરી છે.
અને આપનો બધાએ સમયસર સવાની અન્ય જગવાની સારી સારી ટેવ વિકસાવે જોઈએ.
ખૂબ સરસ વાત કરી તમે.
આભાર.
હા ભાઈ આવજો.
આવજો.